હલો.
હા, અવાજ આવે છે?
હા, બોલો, બોલો, બોલો.
હા, તો મું એમ પૂછતો હતો કે આપડે કાલે એચટીએમએલનું જે વાયવા છે, આપડ તો એના વિશે તમે કાઈ કર્યુ કે ના કર્યું?
હજુ કઈ ની કર્યુ એના માટે બસ તમને કોલ જ કર્યો છે, ભઈ. તમારે કઈ પાએ માહિતી હોય તો મને આપો. હા, કારણ કે મને બધી આમાં કઈ ખબર જ નથી.
જો આપડે મને ખબર છે, ત્યાં સુધી તો જો આપડે એચટીએમએલમાં જે કો લખવાના આવે છે, બરોબર.
હમ
તો એ કોડ આપણને તૈયાર એક વાર જોઈ લેવા પડે એટલે અને જોઈને એટલે મતલબ મતલબ કે ગોખવાના નહીં આપણે એ કોદને ને આપણે સમજવાના લોજિકથી કે આપડે આવી રીતે કરીએ તો આ આપણને આવું મળશે હવે તમે હમણાં આપ બે દિવસ પહેલા જે સી લેંગ્વેજ નું હતું બરોબર તો એમાં એ ને મને કોડ ખરેખર માં આવડતા જ નતા પરંતુ મેં શું યાદ રાખ્યું
હમ
સ્ટેપ બાય સ્ટેપ કે તમારે હવે આવી રીતે ફંક્શન ઓવરલોડિંગ કરવાનું છે બરોબર તો તમારે અંદાઝે સમ એક જ નામના ત્રણ ફંક્શન બનાવાના અને પાછડ વેલ્યુ અલગ અલગ આપવાની. હા મેં આવું યાદ રાખ્યું બરોબર તો હવે એવું યાદ રાખ્યું ને તો એનાથી પછી મેં મારા લોજિક પ્રમાણે એવી રીતે બનાવાયુ બનાવ્યું અને પછી ધીરે ધીરે અંદર એરર તો આવવાની છે. તો એરર સોલ્વ કરતો ગયો અને મારો પ્રોગ્રામ તૈયાર થઈ ગયો.
બરાબર સમ
સમજ્યા તમે
અચ. ટી. એમ. એલમાં એવ લાગતું જ નહી કે એ પ્રમાણે આપડે ઘર થી જે કરે એમ કારણ કે ટી. એમ. એલમાં તો કેટલુ બધું તો એ ડ્રીમ વ્યુવર હે ટ્લે છે અને આના કોડ પણ કેટલા કરાય તે અત્યારે મેં જોયા મને તરત હાલો
એવું નથી કે વધારે છે જો મારા અંદાજા પ્રમાણે તો આપણને એક એનિમેશન માંથી પૂછી હકે ઓડ અને ઇવેન પૂછે છે આપણને એટલે એકને એનિમેશન કરવાનું કહે અને બીજાને કદાચ સીએસ એસ કે પછી અ જે આપડો એચ ટી એમ એલ ફાઈવ છે એડવાન્સ તો એનો ઉપયોગ કરવાનો કે આ બે માંથી જ એક હશે જો ટ્રીમવર તો હશે નહી એનું કારણ શું છે કે જો ટ્રીમ વિવર હોય ને તો એમાં કોડ ઉપર ઓટોમેટિક લખાય અને નીચે ડાયરેક્ટ લખવાનુંય અને મેં જોયું છે તો આપણા કોમ્પ્યુટરમાં જે ઉપર લેબમાં બેસી તો એમાં ડ્રીમ વિવર છે પણ નહી મને નજર નથી આવ્યું હજી સુધી
એવું એમ
હા
તો તો છે ને સિ પૂછી એવું લાગતું જ નહી મને
હા અને મેં ફ્લેસ પણ એમાં નતું જોયું હવે જો અંદર પ્રોગ્રામમાં હોય તો મને ખબર નહીં. ડેસ્કટોપ ઉપર આપતું હ હવે અદર જે ફાઈલ મેનેજર ને ચેક કરીએ તો ખબર પડે છે કે નહી
બરાબર કુશિયા નો ફોન આવી રહ્યો છે. કાપી નાખો કુશિયા નો ફોન આવતો તો
એ ભલે આવતો આપડે તમે ક્યાક શીખવાનું કેતા હતા એના વિશે વાત કરીએ.
હા તો એ શીખવું છે ને એટલે તો કોલ કર્યો છે હવે એચ ટી એમ એલ કોડ વગેરે સર તમે કરવાના હો ભાઈ તૈયાર વગેરે
એટલે મેં તમને કહ્યું ને કે જો હવે આપણે એચડીએમ એલ છે તો એનામાં આપણેે ખાલી ને ખાલી લોજીક ઉપર ધ્યાન આપવાનું છે.
આમાં માણસને કળા જેવું હોય આવડત પ્રમાણે આપણને તૈયાર કરવાનું હોય આપડે ગોખવાનું કેવું બધું નહી કરવાનું સમજ્યા.
હા એ તો પણ આ તો કુડ કેવાય કે ડાયરેક્ટ એક મને યાદ છે એટલે ઘણાભાઈ એક અલગ જ એક ખબર કોડ લખાયા હતા. આપણે પ્રિટ કરીને લખવા નું ્ધ પેજ સુધી ખબર હ
હા હા ઓવે એ આપડે જે કેલ્ક્યુલેટર બનાવતા હતા એજ ને હા તો એમાં ફ્લેશ માં એવું છેને કે એમાં એક જ એવો પ્રોગ્રામ છે જે યાદ રાખવો પડે કેલ્ક્યુલેટર વાળો બાકીલા જે પ્રોગ્રામો છે છે ને તો એ ઈઝીલી થઈ જાય પરંતુ જો હવે આપણને કાલના એનિમેશનમાં કઈક અલગ જ પ્રકારનું એનિમેશન બનાવવાનું કીધું ને તો આપણને નહી આવડે કે હવે એક માણસ ચાલતો હોય અને એને એક જગ્યાથી બીજી જગ્યા ચાલતા ચાલતા લઈ જવાનું હવે એવું એનિમેશન આપણને બનાવાનું કે તો તમને આવડે
હા એ તો એવું હતું ના જ આવડે હા એવું તો જો આવડશે તો પહી આપડે પ્રેક્ટીકલ મા ફેલ થશ બીજું નમસ્કારમ
હા અને એનાથી મને યાદ આવે કે તમે આ ફેલ થવાની વાત કરી એટલે કે આ જે વાયવા હોય છે ને આપડે તો એ વાય માં આપણને ફેલ નથી કરતા આપડે જેટલું પ્રેક્ટિકલ આવડે ને એટલું આપડે પ્રેક્ટિકલ કરી લેવાનું પરંતુ આ આજુ બાાજુ વાતો નહી કરવાની એમાં પણ અમારે જે સિનિયર ને એ બધું હોય છેને તો એ બધા પણ એમ જ કે છે કે તમારે હે ન આજુબાજુ વાતો નહીં કરવાની અને ચૂપચાપ તમારા જ કોમ્પ્યુટર ઉપર બેસવાનું અને વાયવા માટે બોલાવે એટલે તમારે ત્યાં જવાનું એન સિવાય તમારે એક શબ્દ બોલવાનું નહી વધારાનું અને કોઈ પણ કઈ કામ હોય કે કઈ પૂછવું હોય તો એ પણ ડાયરેક્ટર જે અંદર મેડમ કે ટીચર કે પ્રોફેસર જે હોય એમને તમારે પૂછવાનું આજુ બાાજુ વિદ્યાર્થીને કશું પૂછવાનું નહી તો તમે આવી તે જો જો ચા બેઠા હશો ને તો પણ તમને સામાન્ય તમે કોડિંગ કર્યું હશે ને મતલબ આવી રીતે કોડ લખ્યા હોય કે પછી અન્ય તો તમને પાસ કરી દેશે ફેલ નહી કર
બરાબર છે સમજી ગયા. હ તો તો એટલું બધું કઈ લાગતું નય અઘરું પરંતુ જોં વાઇવા હશે ત્યારે પૂછ એમાં શું શું પૂછે એનો આઈડિયા નહિ મને કઈ
જો એમાં કેવું છે કે હવે આપડે જો ટૂલ્સ ને એવું બધું આવે છે બરોબર માઈક્રોમીડિયામ છે તો એનામાં ટૂલ્સ આવે છે અંદર અલગ અલગ તો એ ટૂલ્સ ના તમને પૂછે કે હવે ફોન છે તો ફોર્મ નો ઉપયોગ શેના ના માટે કરી શકાય ફોર્મ ની અંદર કયા કયા બેઝિક ટૂલ્સ હોઈ શકે પછી એવીજ રીતે તમને પૂછે કે સીએસએસ કેટલા ટાઈપની છે.
હમ્મ
હમ્મ છેલ્લી સો વાતની એક વાત કે આમાં તમને હે ને ટૂંકા પ્રશ્નો જ પૂછશે મોટા પ્રશ્નો નહી પૂછે એ એટલે તમે સરળતાથી જવાબ આપી શકો એક એક માર્સ ના હોય ને એવા પ્રશ્નો જછ પૂછવામાં આવશે આમાં સમજયા
હા એ તો સમજી ગયો બરાબર છે તો અંદર સીએસએસ ના ટાઈપ એવું તો પૂછસે નેે અપડે
જો આમાં કેવું છે કે હવે આપણેે જે પેલા સેમમાં પણાય ને આપડે તો એ પેલા સેમમાં પણ સીએસએસ ના ટાઈપ્સને એવું બધું કઈ આપણને પૂછ્યું નતું તો હવે આ તો બહુ કોમન થઈ ગયું સાદું એના કારણે સાદી વસ્તુઓ તો નહી પૂછે પરંતુ જે આપણને નવું આપડણે ભણ ભણ્યા ને જેમ કે આ ફ્લેસ છે તો ફ્લ ફ્લેશમાં આપણને પૂછે કે ટાઈમ લાઈન શું છે, એવી રીતે
હા બરાબર પછી અંદર સીએસએસ ટેક્સ પ્રોપર્ટી કદાચ એવું પણ પૂછી શકે ને કારણ કે એ જ સર ઘણી વખત એવું બધું પૂછતા હોય હે હા પ્રોપર્ટી ઘણી બધી પૂછતા હોય હે કઈક બોર્ડર એન્ડ બોક્સ પ્રોપર્ટી એવું બધું પણ હોય છે.
હા બોર્ડર હોય છે, બોક્સ હોય છે, પછી કલર હોય છે
હમ્મ હમ્મ
ટેક્સ્ટ હોય છે આવી તો બધી પ્રોપર્ટી ઘણી બધી હોય છે અલગ અલગ પૂછવા માટે પરંતુ મને આ એક શબ્દ, એક પ્રશ્ન યાદ આવે જે સર રે કીધો હતો કે આ પ્રશ્ન વાઇવામાં ખુબ જ પૂછાય છે એક રાષ્ટ્રગ્રાફિકસ વર્સિસ બીજું એક ગ્રાફિક્સ હતું તો એ તમને યાદ છે બીજું કયું ગ્રાફિક્સ આવે છે જોડે
આ લગભગ યાદ હતો હતું એક મને સવાર માં જ યાદ આવ્યું હતું એક મને જો એક તમે વાત કરી રાષ્ટર અને ઇ સિવાય બીજું કયુ હતું યાદ નથી આવતું આ એક ઈપીઆઈ વાળો ક્વેશ્ચન આપડે પૂછી શકીએ
હા એપીઆઈ વાળો આપણને ક્વેશ પૂછવાના ચાન્સ તો ખુબ ઓછા છે પરંતુ એ પણ પૂછાય હકે એ પ્રશ્ન પણ એવો છે જ પૂછવા જેવો
હમ હમ
અને પછી હજી આજે તમને રાષ્ટ્રર ગ્રાફિકસ વાળો તો ખબર જ છે ને
હમ હમ એટલો બધો એ તો એમાં કઈક શિક્ષણનો યુઝ થાય છે ગ્રાફિક રૂપમાં રાષ્ટ્રીય ગ્રાફિક
હા અને પછી એને એક્સટેન્શન જે આવે ને પાછળ ડોટ કરીને આપણે લખીએ એ બધું પણ પૂછી શકે
ત્યાર બાદ
એના પછી જે ડ્રીમ વિવર છે ને આપડે તો એ ટ્રીમ વિવરમાં આપણને પૂછી શકે કે કેટલા પ્રકારના વ્યૂ આવે છે અંદર કે જેમ કે આપણે અંદર કોડ વ્યૂ ડિઝઇન વ્યૂ એવી રીતે અને સ્પ્લિટ વ્યુ ત્રણેય છે ને તો એ વ્યુ પૂછી શકે એના વિશેની માહિતી અલગ અલગ મતલબ
ડ્રીમ વ્યુવર માં આવે છે
હા ડ્રીમ વ્યુવર માં આવે છે. પછી પછી ફ્લેશ પણ આપે ઘણા બધા ટુલ આવે છે, તમને ખબર હશે સાઈડમાં પેનલમાં હોય છે, ખબર છે.
હમ સાલમાં હા ટુલ પેનલને એવું કઈક હોય છે બ્રશ ને કલર પછી સેલેક્ટ એ બધા જ ને
હા એ બધા જ તે એના વિશે પણ પૂછી શકે અને એમાં એ એડ મો મોશન ગાઈડ કરવાનું આવે છે પછી આપડે તમને ખબર હોય તો એક બ્લેક કલર નું રાઉન્ડ દૂર દે મતલબ બ્લેક કલર નું વળત દોર દે કાળા કલર નું અને પછી નામ લખેને પછી હાઈલાઈટ થાય આ એ માસ્કિંગ જ
હાસ્ હા હીરો એવું લાગે છે મને જો કદાચ આમ તો પૂછાશે તો નહી હા પણ કદાચ માસ્કિંગ કરવાનું આપણે કહી શકીએ એ કે આતે માસ્કિંગ તમે કરો તો એને પ્રેક્ટિસ લગભગ કરવી પડશે આપણે પ્રોગ્રામ જોવો પડશે તો આવડશે બાકી તો લગભગ એ પણ થોડુંક અઘરું જ લાગે છે અને એક મુવિંગ કંટ્રોલર એવું બધું પણ કઈક છે આપલી પુષ અને સ્ટોપ જે બટનનો યુઝ કર્યા હતા ને આપણે
હા તો એ બટન નો જે આવે છે ને તો એ બટનમાં એવું હોય છે કે જે આપડે બટન બનાવી પછી એને ચેટ કરવાનું હોય છે ક્યાક ક્નવટૅ ટુ સિમ્બોલ કરીને બનાવવા એના પછી એના ઉપર આપણે ડબલ ક્લિક કરીએ ને એટલે એક અલગ પેજ ઓપન થાય એમાં તમે કીધું ને જે અપ પેજ ડાઉન ને બધું આવે અને એનાથી આપણેે બટનને એનિમેશન આપી શકીએ કે જયારે આપણું માઉસ નું કરસર હોય ને એલું બટન ઉપર જાય ને એટલે કલર અલગ બદલાય પછી દબાવી એટલે કલર અલગ આવે અને પાછી છોડી દે એ વખતે પણ કલર અલગ આવે એટલે આવી રીતે ત્રણ ચાર કલર નું મિશ્રણ થઈને એક જ બટનમાં જોવા મળે આપણને સમજયા
હા હા બરાબર યાદ આવ્યું મને
એટલે આપડે એનાથી આપડું એનિમેશન હોય એ વધારે સારી રીતે બતાવી શકીએ
હમ હા એ પણ બરાબર અને આપણે જે તમે રાષ્ટરગ્રાફિક મ યાદ વાત કરતા હતાા જે એમાં રાસ્ટરગ્રાફિક કઈ પિક્સલ થી આવે છે ને પેલામાં જે પાંચ એ રીતે કઈ હોય છે કમ્પોઝડ પારસ એવી રીતે જે વેક્ટરગ્રાફિકમાં એવી રીતે હોય છે તેના વિશે ધણી તો માહિતી નથી મારી પાસે હ બસ એટલું ખબર છે મને સર એવું પણ કીધું હતું કે વેક્ટરગ્રફિક અને રાષ્ટરગ્રાફિક બનેવું તમને વાઈવા માં પૂછીશ હવે ખબર નહિ કાલે કદાચ પૂછે છે કે નહી
કદાચ પૂછી શકે આપણને પછી ખબર નહી
હ હા આપણે વેકટરગ્રાફિક તો લગભગ યુઝ કર્યા છે આ પીડીએફ વગેરેમાં જે યુઝ કરીએ ને તે જ વેક હા એસવીજી વગેરે
હા
અને રાષ્ટર માં તો ઈજપી બી એમપી હ લગભગ બી એમપી ઓકે ઓ એ સારું